હેલો બસ મને મજા છે. તમને કેમ છે?
બસ મને મજા છે કીધું ઘણા ટાઈમથી આપણે ક્યાંય ફરવા જવાનો પ્લાન કર્યો નથી. તો કીધું ચાલો, તમને ફોન કરીને કઈક ફરવા જવાનો પ્લાન કરીએ, એમાં અત્યારે તો ચોમાસુ છે, સીઝન છે. તો બધી જગ્યાએ લીલી હરિયાળી હશે અને માટીની એવી સુગંધ કે જે કુદરતી દ્રશ્યો પણ આપણને એવા સરસ જોવા મળશે. તો ક્યાંક ફરવા જઈએ કે આપણે ક્યાંય જે જગ્યા જોઈ ના હોય. કે અમુક જગ્યા વખણાતી હોય ને બહુ જ સરસ ત્યાં મજા આવે. કે ફેમિલી સાથે આપણે જઈ શકીએ. અને આપણી ફેમિલી પણ એન્જોય કરે, મજા માણે અને આપણે પણ આપણી ફેમિલી સાથે કઈક અ મજા માણીએ. અલગ અલગ જગ્યાનો અનુભવ લઈએ, અલગ અલગ જગ્યાના ખોરાક કેવો વખણાય છે, એની પણ આપણે મજા માણીએ. તો તમે શું કહો છો, કે ક્યાં આપણે ફરવા જવું જોઈએ અ કેવો પ્લાન બનાવવો જોઈએ અને બસમાં જવું કે, ટ્રેનમાં જવું કે ગાડી લઈને જવું કે તમે શું કયો છો?
જો આમાં કેવું હોય છે, સૌથી પહેલા તો મહત્વની વસ્તુ હોય છે, મારા ખ્યાલથી પૈસા માણસ પાસે બજેટ કેટલું છે ને, કંય પણ ફરવા જવું હોયને તો પહેલા બજેટ એક તમારે તૈયાર કરવું પડે. કે ભાઈ તમારું બજેટ કેટલું છે, એમ તમારા ચાલીસ હજાર પચાસ હજાર, લાખ રૂપિયા એના ઉપર હોયને, માણસ પાસે કદાચ પાંચ દસ હજારમાં એમ થાય કે ભાઈ ફરીને આવું, તો એ તો માણસ ની ઉપર ડિપેન્ડન્ટ છે કે ભાઈ એને કેવું જોઈએ છે એમ સૌથી પહેલા તો હું માનું છું, એ પહેલું વધારે એમ કે અ લક્ષણ મને લાગે છે, ધ્યાનમાં રાખવાનું. બીજી વસ્તુ છે કે કેવા સમયે, કઈ જગ્યાએ જાવું. એ પણ બહુ મહત્વની વાત હોય છે. જેમ તમે ચોમાસાની વાત કરી, તો એવી જગ્યા પસંદ કરવી પડે કે જ્યાં હરિયાળી હોય. અને તમને ફરવાની મજા આવે કોઈ પણ જાતની તમને મુશ્કેલી ન પડે કેમ કે ચોમાસામાં શું જીવ જીવંત નીકળતી હોય. ક્યારેક ક્યારેક ચોમાસામાં માંદગીના વાહરા વધી જતા હોય એમ. તો એ બધું પણ ધ્યાનમાં રાખીને તમારે કઈક વિચારવું પડતું હોય છે, એટલે આ બે ત્રણ વસ્તુ તો ખાસ ધ્યાનમાં રાખ રાખવા જેવી છે જ ઉપરથી ને અત્યારે અ બીજા ગમે ત્યારે ફરવા નીકળ્યા વરી વરસાદ પડ્યો તો ફરવાનું તો તમારું સાઈડમાં રહી જાય એમ. આખું કહેવાયને કે બધું પ્લાનિંગ તમારું સક્સેસ ના જાય. એટલે પહેલેથી પ્રી પ્લાનિંગ બધું હોવું જોઈએ. કે ભઈ આટલાથી આટલા વાગતા આ જગ્યાએ જવાનું, આટલા વાગે આવી જવાનું હોટેલ. ન્યાંથી આ જગ્યાએ મંદિર છે, અથવા કાંઈ એવું છે કે ભઈ યાં ફરવાનું છે તો એ પ્રમાણે તમારે ત્યાં પહોંચી જાવ. મતલબ ટૂંકમાં એક પ્રોપર આખું ટાઈમ ટેબલ રેડી હોયને તો મારા ખ્યાલથી તમે એક સારી એવી યાત્રા સફળ કરી શકો છો એમ. શું કહેવું છે તમારું એમાં? તમે ક્યાંય યાત્રાએ ગયા હોય ને, કાંઈ અનુભવ તમારે કહેવો હોય?
તમે કીધું ઈ વાત એકદમ સાચી છે. અહ કેમ કે પહેલી જ વાત છે કે પૈસા-પૈસા વગર આ દુનિયામાં એ કોઈ વસ્તુ પોસિબલ જ નથી. કે તમારી પાસે પૈસા હશે, તો તમે બધું જ કરી શકશો. કહે છે ને કે પૈસા ફેંક, તમાશા દેખ એમ. પણ ક્યારેક-ક્યારેક એવો વિચાર આવે, કે આખી જિંદગી પૈસા-પૈસા, કમાવો-કમાવો અને ભેગું કરવું, પાછળ બેઠા રહેશું તો આપણું જીવન ભગવાને આપને એક વાર જ આયપુ છે. અને આપણે કાંઈ જોઈ શકશું નહીં. આપ આપણી લાઈફ માટે, આપણાં પોતાના માટે આપણે કાંઈ કરી નહીં શકીએ. એટલે હું કહેતી તી કે આપણે ક્યાંક જાવાનુ પ્લાન કરીએ. અને આપણે જિંદગી આખી તો કમાવાનું જ છે. ક્યારેક થોડું ઓછું અહ ચલાવી લઈએ. પણ તમે કીધું ઈ વાત પ્રમાણે અત્યારે કોઈને ધં ધા નથી પહેલી તો વાત એ. અને ત્રણ ટક ખાવાનું તો જોશે, એમાં તો ચાલશે જ નહીં. એટલે કે પહેલા તો બધા બેનપણીઓ આપણે એવું પ્લાન કરીએ કે રવિવાર કે એવું કંઈ વાર હોય ત્યારે બધી બેનપણીઓ ભેગી મળી ક્યાંક નાનકડે એવા ગાર્ડનમાં જઈ અને, નાસ્તો પાણી ને એવું લઈ જાય, અને બધી સાથે બેસી અને નક ક્કી કરીએ, કે બધાના બજેટ શું છે. અને જો બજેટ બધાને બરોબર લાગતું હોય તો ક્યાં ફરવા જઉ, અને કેવી રીતે જઉં પહેલા તો. કે બસમાં જવું, કે પોત-પોતાની ગાડી લઈને જવું તો ઈ બધું પણ એક નક્કી કરવા જેવું છે. અને જો આપણે ટ્રેનમાં જઈએ, તો બધી સુવિધા આપને મળે. અને આ તો શું કે ગાડી લઈને જઈએ તો એક માણસ તો ગાડી ચલાવવામાં એનું સફર વઈ જાય એમ. કેઈન તો ચાલે. તો મને તો વધારે ટ્રેન નો શોખ છે. તો ટ્રેનમાં જઈએ તો આપને અહ વરસાદ આવે તોઈ આપને નળે ની, પહેલી તો વાત ઈ. અને કોઈ એવા હોય કે, જેને કાંઈ પણ બાથરૂમ, પેશાબ ની ને એવી તકલીફ હોય તો ઈ પણ અહીયાં એમાં અહ એની સુવિધાઓ હોય છે. એટલે ટ્રેનમાં જઈએ તો, ઈ પણ એક અહ બરોબર વસ્તુ છે. અને ખોન જમવાની વાત કરીએ ને તો ટ્રેનમાં બધ ધા લોકો ને જમવાની તો મજા આવે જ. કે અમાર મારું જ તમને ઉદાહરણ આપું, કે મારા નાની માં છે, ઈ સુરત રેઈ છે, અમારા ઘર થી બાર કલાક દૂર થાય. તો અમે લોકો છે ને ઘરે થી જઈએ ને એટલે અમે ઘરે થીન જ એવો પ્લાન કરીએ, કે મમ્મી શાક થેપલા છે, કે વઘાંરેલા ભાત છે, સાથે ડુંગળી હોય. સાથે અથાણા હોય અને એમાં લીલી ચટણી હોય અને એમાંએ ટ્રેનમાં જવાનું મોજ મજા અલગ હોય સાથે બારીએ બેસવાનું જગ્યા હોય અને ઈ બધું ઈ રસ તામાં બધું વાતાવરણ જોતા, જોતા જવાનું અને એ મસ્ત ખાતા ખાતા જવાનું ઈ હું અનુભવ તમને હું વર્ણાવી નથી શકતી કેમકે મને ઈ વસ્તુ બો જ ગમે છે, અને હું ઘણા ટાઈમથી ટ્રેનમાં બેઠી પણ નથી એટલે હું તો પેલું પ્રિફર ટ્રેન ની જ વાત કરીશ કે ક્યાંક જઈએ, તો બધા સાથે મળીને અ બેસી શકીએ ને વાતોચીતો કરી શકીએ એટલે ન હું તો મારી રીતે તમને એવું જ કેવા માગીશ કે ક્યાંક જઈએ ભલે થોળોક તો થોડુંક અંયા ક્યાંક તો અંયા ક્યાંક નજીકમાં પણ ક્યાંક જવું જોઈએ. બાકી તો શું કે આખી જિંદગી છે કે કમાવું છે ને છોકરાઓને ભણવાનું છે ને અત્યારે ટાઈમ છે તો જેવા જવાઈ જશે. પછી તો બધાની પોત પોતાની સૌ સૌની લાઈફ બધા રચિયા પચિયા રેશે અને અ બધાની લાઈફમાં કંઈક કંઈક તો ઉતાર ચઢાવ આવતા જ હોય છે કા કોકને અ પ્રસંગ હોય કા કોકને એવું મઈણું હોય કે કોકને તહેવાર હોય કે લગ્ન પ્રસંગ હોય કે કાઈ પણ એવું હોય તો અત્યારે મારા મુજબ ફ્રી ટાઈમ છે તો ક્યાંક આજુબાજુમાં છેવટે આપડે જઈએ પણ ક્યાંક જઈએ એમ તો તમે શું ક્યો છો
ના તમારી વાત આમ તો સાચી છે જવું જ જોઈએ માણસના હાથ-પગ ચાલી રહ્યા છે. તો આપડે જવું જોઈ પછી ઘરડા થાય ને હાથ-પગ કામ કરતા ના હોય ને એવામાં કે જઈ પણ ના શકાય એમ શરીર સાથ ના દેતું હોય પણ હું એવું માનું શું ને કે અત્યારે હાથ પગ ચાલે છે તો મહેનત કરવા પછી બેઠા-બેઠા તો જો સુવિધા-પૈસા હોય ને તો બધી તમને ચડી જાય હું એવું પર નલી ફીલ કરું છું કે જ્યાં સુધી સમય છે તો તમે ત્યાં સુધી અ-આ તમારો સમય સાચવો અ કમાઈલો ઉડાડવાનું તો પછી બેઠા બેઠા ખાધે ખૂટી જાય ભંડાર કુબેરના એવી પરિસ્થિતિઓ તમે સાંઈભળી જ હશે બરાબર તો હા ફરવા જવું જોઈએ એની વાત નથી સમ ફ્રેશનેસ જરૂરી છે જીવનમાં અ કેમ કે એક ને એક રૂટીન માંથી બહાર નીકળીએ ને તો થોડી મજા આવે ગૃહિણીઓને રાંધવાની હ ના પાડે તો બહુ મજા આવે આરામ થાય અ જેન્ટસ જે પણ છે એ લોકોને પણ શું થોડું એવું હોય કે ભાઈ ના અ બહાર નીકળીએ તો થોડી ઈ હવા મળે તાજી કામ માંથી થોડી છુટકારો મળે એમ ટૂંકમાં મૂળ વસ્તુ શું હોય છે કે ભઈ જ્યાં ત્યાં જાઓ તમે માઈન્ડ ફ્રેશ કરો અને કન્ટિન્યુ કરો ને થોડી વાર
હા. તો તમે કીધું ઈ વાત હું એકદમ ધ્યાન રાખીશ કે અ પૈસા તો આપડે કમાઈ શકશું અને અત્યારે જ પૈસા કમાવાની તક છે કે જુવાની માં આપણે પૈસા કમાઈએ બાકી ગડપણમાં તો આપડામાં હાડકા કે આપડું શરીર આપડું સાથ ન દે એટલા માટે તમારી વાત તો સો ટકા સાચી છે. પ.. ણ ચાલો કાઈ વાંધો નહી પણ આપણેે એક વખત બધી બહેનપણીઓને મળીએ અને ચર્ચા તો કરીએ કે કોઈને બજેટ હોય તો ક્યાંક ફરવા જઈએ. નકર છેવટે આપડે બાજુમાં ગાર્ડન તો છે જ. ત્યાં જાવાનો આપડે પ્લાન કરીએ. અને બધાં ફેમિલીઓ સાથે જઈ નાના બાળકોને બધા સાથે જઈએ અને કે એવું કે ગેમ રમીએ ને મજા માણીએ કે આપણી જૂની પુરાણી ગેમ્સ્ કેવાય ને કે ખોખો છે, પક્ડમ પટ્ટી છે, થપ્પોદા છે. એવું બધું આપડે રમીએ. તો હું એવું ઈચ્છું છું કે, આપણે ક્યાંક જવાનો પ્લાન કરીએ. અને નાના બાળકોને પણ મજા આવશે. બારે નીકળશે ક્યાંક જશે. અને ઘરડાં લોક કો છે તેમને પણ મજા આવશે કે નહી ઈ લોકો પોતાની પાર્ટી કરશે. અને આપડે બધી અ બેનપણીઓ છે કે આપડા જ એજની હોય એ આપડી રીતે મોજ મજાક કરીએ અને જજેન્ટ્સ લોકો છે. એ એ લોકો પણ બધાં સાથે મળીને મોજ-મજા કરીએ. કે કેવાય ને કે સાથે મળીને રમીએ, ભમીએ ને જમીએ કેવાય ને એવું
તો હું ઈચ્છું છું કે, આપડે ક્યાંક જઈએ ને કાંઇક એવો પ્લાન કરીએ કે ક્યાંક જાયે. અને અત્યારે તો તમે બજેટની ના પાડો છો પણ અત્યારે તો જોવા જેવું હોય ને તો.. કેવાય... કે જુનાગઢ છે. કે ત્યાં એવો જુનાગઢનો પહાડ છે ને ત્યાં વરસાદ એવો પડતો હોય. અને..... શું કેવાય કે ત્યાં પગથિયા ઉપર બધું જોવા જેવું છે ઘણું બધું. પણ હું કોઈ દી ગઈ નથી. એટલે મારી ઈચ્છા હતી કે, ક્યાંક જુનાગઢ જેવા સ્થળે જઈ જંગલ જેવા અને ત્યાંનો વાત તાવરણ છે કે અનુભવ છે. મેં માણ્યો નથી તો મને એવી ઈ વિચાર આવ્યો કે, હું તમને વાત શેર કરું કે ક્યાંક જુનાગઢ.. કે ઈ સાઇડ જઈએ. અને ત્યાં પહાડ છે. એટલે ત્યાં કુદરતી દ્રશ્યો જોવા જેવા ઘણાં હશે. કે લીલી હરિયાળી હશે. અને શું કેવાય કે ત્યાં જઈએ તો આપડે એક રિસોર્ટ રાખીએ ને તો પણ ચાલે. કે આપણેે રેવા કરવાનું, ખાવા પીવાનું કાંઈ ટેન્શન ના હોય. અને ત્યાંની ગાડી હોય. આપને બધી જગ્યાએ જોવા લઈ જાય અને કેવાયન કે યા તો... પ્રાણીઓ પણ આપણે કોઈ દી આપડે સિંહ વાઘ જોયા ન હોય તો ઈ એની ગાડી આવે એની બસ હોય એકદમ એવી પેક એવી અ કેવાય ને તો ઈ ગાડી છે ને આપને સિંહ છે ને એવું બધું સિંહની ગર્જના છે એને એવું બધું આપને અ જોવા લઈ જાય તો બાળ કોને પણ મજા આવે અને આપણા મોટા લોકોને પણ મજા આવે કે, કાઈક નવીન વસ્ તુ આપણે જોય હોય તો આપણે ખબર પડે એમ. તો તમે શું ક્યો છો?
હા તમારી વાત સાચી છે. એટલે ક્યારેક આવી બધી વસ્તુઓ જોવા અને... જાણવા માટે... બાર જાવું જરૂરી છે. ખાસ કરીને બાળકોને લઈ જાવા જરૂરી હોય છે. એના વિકાસ માટે જરૂરી છે કેમ આખો દિવસે ઘરમાં ન ઘરમાં હોય. એટલે બાળકને બહાર જશે તો શીખશે, બહાર નીકળશે તો એને ખબર પડશે તો હું પણ એજ માનું છું અને તો આ વિષય ઉપર તમારી સાથે મને વાત કરવાની ખરેખર ખુબ મજા આવી અને ફરી પાછા આપણે હમણાં મળીએ. થોડી વારમાં અ ત્યાં સુધી તમારો ખુબ ખુબ આભાર ને ધન્યવાદ.
હા તમારો પણ ખૂબ ખૂબ આભાર અને ક્યાંક એવો પ્લાન કરીએ ચોક્કસ આપણે ક્યાંક જઈએ એવું તમે અ બહાર જવા માટે કઈક વિચારજો અને પ્લાન કરજો. તો ફરી પાછા મળીને તમે વિચારીને મને ફોન કરજો. આવજો બાય.
આવજું.
હા..